હલો-
હાલો હા બો.
હા અવાજ આવે છે મારો તમને. હા તમારો અવાજ થોડોક ઓછો આવે છે તો જરા ઊંચા અવાજે વાત કરજો.
આવ્યો અવાજ.
હા હવે આવે. છે એવું તો સાહેબ નેટવર્ક નો ઈસ્યુ હોય તો હા હ આવી ગયો હવે.
હા.
હા કેમ છો તમે.
બસ મજામાં.
હા તો આજે આપણે જે છે એ દુષ્કાળ જે વિષય જે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ.
હા.
હા તો જે દુષ્કાળ જે છે એ બે રીતે હોય છે. એટલે દુષ્કાળ પણ થઈ શકે અને અતિવૃષ્ટિ પણ થઈ શકે. જ્યારે વરસાદ જે છે ઓછી માત્રામાં આવે અથવા તો આવે જ નહીં. તો એને આપડણે દુષ્કાળ કહીયએ છીએ. અને જ્યારે વરસાદ જે છે હદ કરતાં વધારે આવે. તો આપણે તેને અતિવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ બરાબર ને.
બરાબર છે. હા અને એ પણ એક ખુબજ એક સરસ વિષય છે. કે આજકાલ વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. ક્યારે ભારે વરસાદ પડે છે. તો ક્યારેક લાંબો સમય સુધી વરસાદ પડતો જ નથી. જયારે લાંબા સમય સુધી વરસાદ ન પડે. ત્યારે પાણી ની અછત સર્જાય છે. ત્યારે તેને દુષ્કાળ કહેવામાં આવે છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી. કે દુષ્કાળ જે છે માત્ર ખેડૂતોની સમસ્યા નથી પર. પરંતુ સમગ્ર સમાજમાં દેશ માટે એક. પડકાર માનવામાં આવે છે કેમ કે પાણી વિના જે છે ને એ જીવન શક્. શક્ય જ નથી હોતું અને જ્યારે ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે પીવાનું પાણી હોય કે ખેતી હોય કે પશુઓ માટેનું પાણી. એ ભારે મુશ્કેલી ઉઊભી થતી હોય છે કેમ કે પાણીની જે છે આટલો બધો અભાવ હોય છે. કે પાણી પુવા માટે પણ પૂરતું મળી રહેતું નથી એમ.
હા એતો તમારી સાચી વાત છે. હવે તમે મને દુષ્કાળ ના મુખ્ય કારણો જણાવી શકશો.
હા એના માટે જે છે ને એ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સૌથી મોટું કારણ તો એ છે કે ઓછો વરસાદ. અથવા તો અનિયમિત વરસાદ. અને આ ઉપરાંત જે છે એ જંગલોનું પણ અતિશય કાપકામ થયું હોય. પર્યાવરણનું પ્રદૂષણ પણ. અને ગ્લોબલ વોર્મિંગ જેવી ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ. પાણીનો બગાડ થવો એ ઘણા બધા જે છે પરિબળો જે દુષ્કાળ માટે. જવાબદાર હોય છે.
જંગલો ન દુષ્કાળ સાથે શું સંબંધ છે.
અ તમારો પ્રશ્ન બરાબર છે. જે કે વૃક્ષો જે છે વરસાદના ચક્રમાં જે છે મહત્વની. ભૂમિકા ભજવતા હોય છે. એટલે વધુ વૃક્ષો હશે તો ભેજ વધારે જળવાઈ રહેશે અને વરસાદની શક્યતા. વધી જશે. તો જ્યારે જંગલો કપાઈ જાય છે ત્યારે વરસાદનું પ્રમાણ પણ ઘટી જતું હોય છે. અને જમીન પણ ત્યારે એકદમ સૂકી બની જતી હોય છે એટલે એ બધું જે છે મુખ્ય પરિબળો જે છે દુષ્કાળ સાથે સંબંધ ધરાવતા હોય છે
હા એ તો તમારી સાચી વાત છે હવે તમે મને એ જણાવશો કે દુષ્કાળની સૌથી વધુ અસર કોના પર થાય છે
હા આમ જોવા જઈએ તો અસર વધુ તો ખેડૂતો ઉપર થાય છે કેમકે વરસાદ ન પડે તો પાક સુકાઈ જતો હોય છે અને ખેડૂતોને જે છે આર્થિક નુકસાન પણ થતું હોય છે અને ઘણી વખત તેમને દેવું પણ વધી જતું હોય છે એટલે પશુઓ માટે ઘાસ અને પાણીની અછત પણ સર્જાતી હોય છે તો તમે મને એ જણાવો કે મેં તમને સામાન્ય લોકો પર તેમની અસર શું થાય છે એમ
હા એ તમારો પ્રશ્ન બહુ સારો છે તો કે શહેરો અને ગામોના પાણીમાં કટ કટોતી સર્જાય છે ત્યારે લોકોને પીવા માટેનું પાણી માટે લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે કેટલાક વિસ્ વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ઉદ્યોગ અને નાના વ્યવસાયો પણ અસર થાય છે તેનાથી
હા તમારી વાત સાચી તો મને તમે એ જણાવો કે દુષ્કાળથી જે છે એ પર્યાવરણને કેવી રીતે અને શું નુકસાન થાય છે
હા એ તમારો પ્રશ્ન સાચો છે કે દુષ્કાળ ની પર્યાવરણ આપણે તળાવ અને કુવાઓ સુકાાય જાય છે ત્યારે પ્રાણીઓ પ્રાણીઓને પાણી નથી અને ઘણી જગ્યાઓ એ બજાઓ કરી જાય છે અને અચ્છા અને ધૂળના વિટ વંટોળા વધી જાય છે.
હા અને આપડે જોવા જઈએ કે દુષ્કાળને રોકવા માટે પણ આપડે ઘણા બધા પગલાં જે છે એ લઈ જ શકતા હોય છે. કે પાણીનો બગાડ અટકાવો જોઈએ. વરસાદી પાણી નો સંગ્રહ કરવો જોઈએ વધુમાં વધુ વૃ ક્ષો વાવવા જોઈએ ટપક સિંચાઈ જેવી પાણી બચાવતી ખેતી પદ્ધતિ અપનાવી જોઈએ. અને દરેક ઘરમાં પાણી નો સમજ દારી પૂર્વક જે છે એ ઉપયોગ કરવો જોઈએ એમ.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે. હવે મને એ જણાવશો કે આપણે આ દુષ્કાળ પડ્યો હોય ત્યારે આપણે સરકારથી શું સરકાર આપણને શું કરી શકે છે.
હા, બિલકુલ જોકે સરકાર જે છે એમને પહેલેથી જ તળાવો જે છે એ ઊંડા કરી શકે છે ચેકડેમ બનાવી શકે છે નદીઓ જોડવાના પ્રોજેક્ટ પણ કરી શકે છે. અને આમ જોવા જઈએ તો ખેડૂતોને સહાય પણ આપી શકે છે. અને પાણીનું સંરક્ષણ અંગે પણ એ જાગૃતિ ફેલાવી શકે છે તો એવા ઘણા બધા જે પગ ગલાઓ જે છે એ સરકાર લઈ શકે છે એમ.
હવે મને એ જણાવશો કે શું આપણે વરસાદી પાણીનો સંગ્રહ ખરેખર આપણને ઉપયોગી છે કે નહીં.
હા વરસાદી પાણીનો સંગ્રહ તો જે છે ને એ ખૂબ જ ઉપયોગી છે. જો દરેક ઘર હોય કે પછી શાળા હોય કે પછી સરકારી ઈમારત હોય એમાં વરસાદી પાણીનો જો સંગ્રહ કરવામાં આવે તો ભૂગર્ભ જળનું સ્ તર જે છે એ વધી જતું હોય છે અને ભવિષ્યમાં પણ પાણીની અછત જે છે ઘટી જતી હોય છે એમ અને તમે મને એ જણાવો કે બાળકો અને યુવાનો આ જેે દુષ્કાળ પડ્યો હોય તો એ શું કરી શકે એમ.
હા એ તો પ્રશ્ન બિલકુલ ખરો છે કે તેઓ પાણી નો બગાડ ન કરે તેઓ માટે વૃક્ષારોપણમાં ભાગ લે ભાગ લેવો જોઈએ લોકોને પાણી બચાવવા માટેની પ્રેરણા આપવી જોઈએ અને પર્યાવરણ સુર અંગેના કામોને હાથ ધરવા જોઈએ.
હા. બરાબર વાત કહી અને દુષ્કાળ પણ આપણને ઘણું બધું એવું શીખવી જાય છે. જેમ કે જોઈએ કે કુદરતી સંસાધનો જે છે એ અમૂલ્ય હોય છે. તો પાણીનો એક એક ટીપો બચાવવું જોઈએ અને કુદરત સાથ થે સંતુલન જાળવવું એ જ આપણા ભવિષ્યની સુરક્ષા માનવામાં આવે છે.
હા ખુબ સરસ વાત કહી તમે દુષ્કાળ અંગે હવે તમે અંતમાં મને તમારો એ સંદેશ આપશો કે દુષ્કાળે શું છે.
હા આમ જોવા જઈએ તો જે અતિવૃષ્ટિ પડતી હોય અને દુષ્કાળ જે છે એ બંને જે છે ને એક કુદરતી આપત્તિ છે. તો એમાં પણ આપણે જે છે ઘણા એવા બધા પગલા જે છે લઈ શક તા હોઈએ છીએ કે જેમ કે જો દુષ્કાળ પડે છે. તો ત્યારે આપડે જે છે વરસાદી પાણીનો જો સંગ્રહ કરેલો હશે તો તે આપણને ખૂબ જ સારી રીતે યોગ્ય રીતે આપડે તેમનો ઉપયોગ કરીશું તો એ આપણને ઉપયોગી બનશે અને જો આપ પહેલાં અત્યારે લોકો કેવું કરે છે કે વધારે પાડતું પાણી જ્યારે હોય એમની પાસે તો એ બગાડ કરતા હોય છે. તો સાચી સમજ આપણને પાણીની જે છે દુષ્કાળ સમયે જ પડતી હોય છે કેમકે જો ત્યારે પીવાના વાપરવાનું પાણીની વાત તો દૂર છે પણ પીવાના પાણીની સમસ્યા પણ ખૂબ વધી જતી હોય છે. તો પાણી બચાવવું એ ખૂબ જ જરૂરી છે તો તમે પાણી બચે કેવી રીતે બચાવી શકો કંઈ એ મને એ વિશે થોડું જણાવશો.
હા એ તો તમારી સાચી વાત છે. હવે હું અંતમાં એટલું કહેવા માંગીશ કે દુષ્કાળ દુષ્કાળ અંગે હું થોડાક શબ્દો કેહેવા માંગુ છું કે જળ છે તો જીવન છે પાણી ન દરેક ટીપૂ અમૂલ્ય છે. આજે પાણી બચાવો આવતી કલને બચાવો વૃક્ષો વાવો અને દુષ્કાળ અટકાવો કુદરત નું રક્ષણ એ જીવનનુંું રક્ષણ છે.
હા તમે જે આ બધા જ વાક્યો કહ્યા એ ખૂબ જ સરસ છે. કેમ કે જો આપણે વૃક્ષો વાવીશું તો વધારે પ્રમાણમાં આપણને વરસાદ આવશે વરસાદી પાણી દુષ્કાળ સમય પણ ઉપયોગી બનશે અને વૃક્ષો વાવવાથી બીજો પણ ખુબ જ પ્રદૂષિત થઈ રહ્યું છે તો પર્યાવરણને બચાવવું એ પણ ખૂબ જ જરૂરી છે. જે કે જેના કારણે જે છે વરસાદની જે સાયકલ હોય છે. એ પણ ખૂબ જ સારી રીતે ચાલે અને આમ જોઈએ તો કચ્છ નું રણ હોય છે ત્યાં પણ ખૂબ જ ઓછી માત્રામાં જે છે વરસાદ પડતો હોય છે. તો ત્યાં પણ વધારે વૃક્ષો બને તે બટલા વાવવા એ પણ ખુબ જ જરૂરી વાત છે એમ તો આજે આપણે ખુબ સારી એવી વાત કરી લીધી ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો તમારો ખૂબ ખૂબ આભાર